હલ્લો
કેમ છો તમે
હું તો મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું તમને ખબર હું છે ને હમણાં બેસીને છે ને ને કેટલાક ઉર્જાઓ વિશે જાણકારી મેળવતી હતી જેમકે સૌર ઉર્જા પવન ઉર્જા જા પછી અ બાયોગેસ ઉર્જા ભૂતાપ્ય ઉર્જા ભર તી ઉર્જા એ બધા વિશે
અચ્છા ધીમેથી હા હા સરસ સારું તો સૌર ઊર્જા એટલે પેલું સો સોલર લગાવે બધા લોકો ઘરમાં વીજળી બચાવે તેને
હા હા તેજ તો તમને કઈ એમ જાણકારી જ તમને પણ જાણવું છે આ બધા વિશે
હા મને ખબર છે સૌર ઊર્જા વિવિધો તેમાં વીજળી બચત થાય છે. તેને લગાવાથી પછી એ લોકો પોત જે ઉર્જા હોય છે રાત્રે જે ઉર્જા એમ વધે છે બચ્ચે છે તે લોકો વેચે પણ છે લાાઈટ બિલ એ બધા ને વીજળી વિભાગમાં તો તેનાથી પૈસા પણ કમાણી થાય છે. બીજું કઈ ખબર નથી તો તમે જણાવો મને
હા હા સારું હતો. હું તમને જણાવ. પહેલા તો છે ને સૂર્ય અ સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો એક મુખ્ય સ્ત્રોત છે. એટલે કે સૌર ઉર્જામાં સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય એક સ્ત્રોત છે.
હા ખબર એ તો
હા પછી સૂર્યવર્ષ મોટા ભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. પછી છે ને એમાં બીજી બધી જાણકારી પણ હું તમને આપું
હા સરસ
હા અ સૌર ઊર્જા કારણે સમગ્ર પૃથ્વીનું જી અ જીવન રહે છે. એટલે કે સૌર ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વી જીવંત રહે છે. તે વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરવાની શક્તિ છે. એટલે કે એના જે છેને પર્યાવરણ પણ શુદ્ધ થાય
ખબર છ. તમે એક જ વાર કહો ને બે બે વાર કેમ રીપીટ કરો
મને એમ કે તમને એમ વધારે સમજાયને એટલે હું બે વાર રીપ
ના ના મને સમજ પડે છે. એમ પછી તમે બીજી બજી જાણકારી ના મળશે ને તમે બે વાર કહેશો તો. બાકી બી તો જાણકારી જોઈએ ને મને.
હા હા હા હા હા સારું છે. પછી સોજટે ટેકનોલોજી વડે ભારતમાં વિવિધ ઉપકરણો બનાવવામાં આવ્યા છે. હ એનાથી બહુ બદુ ઉપકણો બનાવવામાં આવે છે. સૌ ઉર્જાનો ઉપયોગ કરવાની દિશાનો પ્રયોગ કરવા માટે આપણા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના કેટલાક સ્થાનિક વિભાગોનો ઉપયોગ કરવામાં આવે
હા હા હા હા ધીરે ધીરે, એમ તમે છે એમ એકદમ ધીરેથી વાંચો તો એમ લાગશે કે એટલે એકદમ ધીરે થી એમ બોલલું હું
હા હા હા પછી છે ને સોરું સૌર ઉર્જાનો ઉપયોગ રસોઈ કરવામાં, પાણી ગરમ કરવામાં, રેફ્રિજરેટ રેફ્રિજરેટર ચલાવવામાં, રસ્તાની દીવા બત્તી એટલે કે સ્ટ્રીટ લાઇ ઈટ છેને તેમાં પણ ઉપયો
અચ્છા એટલે રસ ઈ કરવામાં પણ સૌરજ નો ઉપયોગ થાય છે. જેમ કે પેલું હા ગેસ જે લાઈન હોય તે એના જરીયે આપને લાઈટ મળે છે. એવી રીતે હશે કદાચ હને
ના ના સોલર કુકર પણ આવે. સોલર ગેસ પણ આવે.
અચ્છા એ રીતે પણ જે તમે કીધું કે લાઈટબિલ ની બચત થાય છે. તો લાાઈટ બિલ આપે જે બધું યુઝ થશે તેના જરીયે તો ગેસ બિલ પણ હશે જ ને તે પણ તો લાઈકથી જ ચાલે છે. એ કેતી છું હું.
હા હા.
તઈમાં જ જ તમે એટલા હું કેતી છું, જેમ કે આપડી જે લાઈટ બિલ છે. વીજળી બિલ છે. તે પણ તો ગેસ બિલનો પણ તેમાં તો ઉપયોગ થતો જ હશે ને એમ? તો ઓછું થઈ જશે મારો કેહેવાનો મતલબ એ છે.
હા સારું હું સમજી ગઈ. તમારે ખેવાનો મતલબ પછી છે ને ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ સૌજા મેળવવાનું રાજ્ય છે. એટલે ગુજરાત સૌથી વધુ સૌજા મેળવવાળ રાજ્ય છે.
અચ્છા હા ગુજરાત
હા ગુજરાત.
હા.
ગુજરાત એન્જિનિયર વિકાસ એન્જિન્સ ગ અ ગેડાએ વડોદરા પાસે છાણી અ છાણી ખાધતે દસ ટનની ક્ષમતાવાળો સોલર સીતાગાર સ્થાપ્યો છે દસ ટન વાળો
અચ્છા એવું છે
હા પછી ગુજરાતના ભુજ પાસે માધોપુરમાં દરમિયાન ખારા પાણી મીઠું બનાવા માટે સજાના પ્રાંત સ્થાપવામાં આવ્યા છે એટલે ખારા પાણીને મીઠું કરવા માટે સોલર ઉર્જાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું હત
હા હા
હા પછી હું તમને હવે પવન ઉર્જા વિશે જાણકારી આપું
હ પવન જેાય એ જ ને જે કચ્છમાં પવન ચક્કી્યો છે ને બધું તો મને એમ જણાવો કે જે પવન ઉઊર્જા છે જે પવન ચક્કકી છે તે શું ફાયદો આપે છે આપણને તે સના કારણે લોકો લગાવે છે બહાર તેનાથી શું પવન સારું થાય છે કે શું થાય છે
એનાથી પણ વીજળી એ બધું જ મળતું જે ટક્ટર પેલું ખેતરમાં પાણી બધું નાખવાનું હોય ને એ બધું પવન ચક્કી થી પછી નેટવર્ક વીજળી ઉર્જા જે હોય ને તે પવન ચક્કી છે આપણને મળતી હોય છે
અચ્છા એવું છે મને એમ કે પવનચક એટલે કે હવાનું પણ કઈ. વાતાવરણ સારું કરી દેતો હશે એવું કઈ હશે.
હા હા એ એ પણ છે એટલે કે અ પેલું પ્રદુષણ પણ ઓછું કરે.
અચ્છા એટલે બધું જ કરે છે નેટવર્ક પહોંચાડે છે દૂર દૂર.
હા હા એજ હા તો હું તમને જાણકારી આપું.
હા સારું સારું
પવન ઉર્જા એ ઉર્જાનું બિન પરંપરાગત શક્તિ નું સાધન છે.
હા.
પછી સૂર્ય પૃથ્વીની સપાટી પર ઉષ્મા ઊર્જા વસાવે છે એટલે કે. પૃથ્વીની સપાટી પર અ પૃથ્વીની સપાટી ઉષ્મા ઊર્જા પીડું કરે છે
હા સમજી ગઈ તમે બે બે વાર હા હા સમજી ગઈ હું.
અ. વાતાવરણમાં અ રચાતા ભારે અને હલકા દબાણને કારણે પવનનો. ઉદભવે છે આમ પવન ઉર્જાથી ઉત્પન્ન થયેલા હવાનું સ્વરૂપ છે.
અચ્છા સમજી ગઈ એટલે કે પવન નું જન સ્વરૂપ છે એમ.
હા પછી. પવન ઉર્જા પુનઃ પ્રાપ્ય અને પ્રદુષણ રહીત છે આ. અકાયેલી ઉર્જાને પવનચક્કી દ્વારા એકઠી કરવામાં આવે છે
અચ્છા તમે કેટલા રાગ થી બોલો છો ને એકદમ. એવું લાગે છે નોર્મલ બોલતા છો એવું લાગે રાગમાં બોલતા છો બહુ સરસ બોલો છો તમે. મને સમજાતું છે.
હા હા સારું અચ્છા એવું છે પવન છે કે પવન ની ઝડપ. મ ઘનના સમ પ્રમાણમાં વીજળી પેદા કરે છે જ્યારે પવનનો વિના અવરોધો દસ વીસ. કિલોમીટરની ઝડપે ફૂંકાતો હોય તેવા સમુદ્રી કિનારે કે. પવ પર્વતીય પ્રદેશો પવનચક્કી બેસાડી શકાય છે એટલે કે સમુદ્ર કિનારે અને. પર્વતીય વિસ્તારોમાં મોટે ભાગે પવનચકકી વિકસાવવામાં આવે છે
અચ્છા એવું છે અચ્છા હા મને તો ખબર હ હા બોલો હજી એમ બોલો તમે મરી જાણકારી જોઈએ.
હા હા સારું પછી ભારતના સમુદ્ર કિનારે અને ખુલ્લા પ્રદેશોમાં પવનચકકી દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે વિશ્વમાં ભારત પવનચક્કી મેળવાનો પાંચમો દેશ છે એટલે કે આ પણે પાંચમા નંબર પર છે પવનચક્કી માટે
પાંચ ફર્સ્ટ સેકન્ડ પેહલા પેહલા બીજા તીજા ચોથા પાંચમાં પણ કોઈ એમ. અહ અચ્છા એટલે કોઈ એમ બીજું છે હ ને. પછી બીજું બોલો. બીજું બોલો પાંચમા સ્થાને છે.
હા હ
પછી એના પછી તો મને પણ ખબર છે.
હમ સારું તો તમે ક્યો
હમ તો જેમ કે ગુજરાત છે તેમાં આપને જામનગર જિલ્લો. તેમાં લાંબા ગામે અને કચ્છ જિલ્લામાં પણ જે માંડવી છે ને તેના સમુદ્ર કિનારે વી ફાર્મ કાર્યરત છે. પછી છે ને તેના પછી જે પવનચકકી છે ને તે આપડા દેવભૂમિ દ્વારકા છે પછી જામનગર થઈ ગયું પછી રાજકોટ છે પોરબંદર પછી વગેરે જે જિલ્લા છે ને તેમાં ઉંચાઈ પર પવનચક્યો દ્વારા વિધિ ઉત્પન્ન કરવામાં આવે છે એટલે કે આપડે દેવભૂમી જે તમને ખ ખબર છે દ્વારકાને આપડી દેવભૂમિ કહેવાય છે
હ હવે તમે છે ને બાયો ગેસવિશે જે તમે જાણકારી આપવાના હતા ને તે આપો
હા ચોક્કસ
હા
બાયોગેસ ઉર્જા મેળવવા બિન પરંપરાગત સાધન છે જે બાયોગેસ ઉર્જા છે બિન પરં પરાગત સાધન છે જેમકી પવનચક્કી પણ જેમ બિન પરંપરાગત સાધન છે પછી ખેતરોનો કચરો નાકા અ નક પછી નાકામ પ્રદુષિત ખાંડના કારખાનાઓ કચરો ણ માનવ મળમૂત્ર વગેરે હસ માનવ મડમૂત્ર
અચ્છા અચ્છા મને એમ કે માનવનો તેનામાં શું ઉપયોગ થતો હશે મણ મૂત્ર અચ્છા અચ્છા સમજાયું
ઘોડાની તેમાંથી મેળવવામાં આવતા ગેસ બાયોગેસ કહેવાય છે આ બધા માંથી જે ગેસ મળશે તેને બાયોગેસ કહેવાય છે
હા બાયોગેસ એટલે તો જે બલૂનમાં પણ ગેસ ઉમેરાય છે જે ફાટી જાય છે એ એ બધું પણ બાયોગેસ જ હોય છે ને
હા તેજ
એ તો એ તો આપણા માટે એ જે છે બાયોગેસ તે આપણા માટે તો નુકસાનકારક હોય છે ને એમ આપણે જો તે ફાટી જાય તો આપણે તેને સ સમેઈલ લઈ લઈએ પછી એક એવો પણ ગેસ હોય છે કે આપડે મોડામાં ખબર બલુન આવે તો મોડા બધા એમ હવા ભરી લેય છે પછી અલગ અલગ અવાજો કાઢે છે પછી હસવા વાળું પણ આવે છે એ બધાય ગેસ પણ એમાં એવા જ એ બધાનો જ ઉપયોગ થતો હશે એમાં પણ
હા હા એજ પછી છે ને તે બેક્ટેરિયા મદદથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા બને છે એટલે બેક કટેરિયા મદદથી બને છે તેમાંથી મીથેન વાયુ છૂટો પડે છે તેને દહન શીલ વાયુ કહેવાય છે જે તમે કીધુ તુ ફાટી જાય કેમ કે એમાં મિથેન વાયુ હોય છે અને તે દહન
અચ્છા એટલે મિથેન વાયુ
હા પછી બાયોગેસ મે અ મેળવેલી ધલી પછી વધેલા કચ ત્યાનો વિષ્ણુ વગેરે
એટલે હું એમ સમજી ગઈ કે જે કચરા જેે વધેલા જેમ કચરો હોય છે બચેલો તેનાથી આપ આ બધું બનાવામાં આવે છ છે અને હા હું બધું સમજી ગઈ હવે હું. તમને પછી ફોન કરીશ કારણ કે તમે બહુ સારું એમ વિગત માહિતી આપો છો.
હા હાલો.
હા ચાલો હા.
જલ્દી વું.